હલો.
હલો.
જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.
શું કરો છો.
બસ આપ બેઠા કામ શાંતિથી. નાવરાત્રી ના
નવરા થઈ ગયા?
હ હવે થયા નવરા
હમ બીજું શું બનાય્યું આજે જમવાનું?
આજે તો બનાવી તી દાળ ઢોકળને ભાત.
ઓહ મારા ફેવરેટ દાળ ઢુકડી
હા દાળ ઢોકળી બનાય પાટરી બનાય જોડે.
હમ, હમ.
તમે બોલો.
બસ કોઈ દિવસ બોલાવ જમવા ઉપર.
આય જાઓ પણ કયા ના છે તમને. આજે તમે કાલે તમે બનાવી દેજો પછી કેવું લાગે તો પછી કે જો તો પછી મારા
હમ નાના ખરેખર મને ગમે છે. દાલ ઢોકળી હા હા.
ખ્યાલ નતો ન તમને કોત બનાવી.
હમ કેવું મને રસી પી કેશો એમાં કેવી રીતે બનાવ છો દાલ ઢોકળી તમે.
તમને કઈ જો શીખવી છે મગની ડોકરી કે તુવેરની દાળ ઢોકળી.
તુવેર ની જ ગમે છે પેલા વાત જોડે ખાઈએ છીએ ને આપણે. મેં એક વખત મારા બેનપણીના ઘરે ખાધી હતી.
એવું છે હા તું એ દાળ ઢોકરીમાં તો સો ગ્રામ દાળ લઈએ છે બાફવા મૂકું એમાં ટમાટું ને લીલા મરચાં. એ બંને નાખીને બાપવા મૂકી દઉં છો એક રીતે
હમ દાળમાં બાફવા મૂકીએ ત્યારે જ તેલ નાખવાનું એવું.
હા હું તો એક ટી ફ્રી એટલે નાખું છું કે દાર ઉભરાય નઈ ને એટલા માટે.
અચ્છા.
હા. પછી તો સૂકું મરચું બી નાખી દઉ છું મીઠું, હળદરને ધાણા જેરૂ. એ બધું એલા એક તો મસાલો નાખી દઉં છે એમાં.
એટલે સુકા બધા મસાલા ઉમેરી નાખવાના દાળ ઉબાડીએ ત્યારે.
હા હું બાપવા જયારે મૂકું છું ને ત્યારે જ નાખી દઉં છું.
બધું જ નાખી દેવાનું મીઠું, તેલ, હળદર.
હા એ બધું નાખેને બાપ હું તો બધું ધાણાજીરું બી નાખી દઉં છું. ખાલી ગરમ મસાલો પછી નાખવું નાખવુ હોય તો. કો વાર નાખીએ કોઈ વાર ગરમ ન ખાવું ત નથ નાખ. એ બાફવામાં નાખી ને બાપા મૂકી દઉં છું. પછ ઘઉં નો લોટ બાંધીએ છી એમાં બી મસાલો નાખીએ છીએ બધો. મરચું, મીઠું, હદરને તેલને નાખી ને બાંધીએ. એબી કઠણ ભખરીના બાંધી એ રીતે બાંધવાનું. અને પતલી પતલી વણીન